હેલો- -
હેલો- -
હા અવાજ આવે છે?
હા આવે છે કેમ છો?
બસ મજામાં તમે?
બસ અમે પણ મજામાં? તમે ક્યાં રહો છો શહેરમાં કે ગામડામાં?
હમણા તો સરમાં છો પણ ગામ ગામ ન જીવન બહુ સરસ છે.
હા ગામડાનું જીવન બહુ સારું હોય છે.
હા.
જો ગામડાનું જીવન બહુ સરસ હોય છે. એમાં એમના મનને શાંતિ આપતું જીવન હોય છે ને તો ગામડાનું. શેર નું જીવન તો શું ભાગ- - ભાગમ ભાગ આમ દોડો તેમ દોડો આ કરો તે કરો- - બધું એવું જ હોય છે.
હા. ગાવ એ તો ભારતની સંસ્કૃતિ નું હૃદય છે, સર ભલે આધુનિક હોય પણ ગામડામાં આજી પણ હમ ગામડામાં આજે પણ સાદગી પ્રેમ સંસ્કાર અને પ્રાકૃતિક સાથેનું સુંદર જીવન જોવા મળે છે
હમ પ્રકૃતિ ના સારા સૌંદર્ય જોવા હોય ને તો ગામડામાં જ જોવા મળે બધા કોઈ પણ દ્રષ્ટિ સવારનું દ્રશ્ય જોવું હોય તો સાંજ નું જોવું હોય તો પશુ, પ્રાણીઓ, પક્ષીઓ એ બધ ધું જોવા મળતું હોય છે.
હમ્મ
અને શહેરોમાં આવું બધું ભાગમદોડ જીવન છે. ત્યાં તો છાપા વાળા બોલે, ને દૂધ વાળા બોલે, ને એવું બધું બોલતા હોય છે. અને ગામડા ની અંદર તો શું મોર નો અવાજ હોય છે, કોયલની ટહુકાર હોય છે. સુંદર અને સ્વચ્છ રમણવય વાતાવરણ જોવા મળતું હોય છે. એ મનને શાંતિ આપતું હોય છે.
હમ્મ ને ગાવડાનું વાતાવરણ શુંદ હોય છે. અરી હવા સ્વચ્છ હોય શે, પક્ષીઓની કરવડતી સવારે પણ ઉઠે અને સાંજે પણ ત્યારે મંદિર ની ઘંટી આરતી નો મધુર અવાજ વાતાવરણ નો પવિત્ર બનાવે બનાવે છે.
હા, એમાં સ્ત્રીઓ ગામડામાં સ્ત્રીઓ શું વહેલી ઉઠી જતી હોય છે. પછી પોતાના જે પશુઓ રાખતા હોય, ગાય કે ભેસ ત્યાં જઈને. દૂધ નીકાળતી હોય તે તેમને. ઘાસ પાણી આપતી હોય છે ચારા, એમનું બધું કરતી હોય છે, પછી દૂધ લઈને ઘેર આવે, પછી દૂધ ગરમ કરે. ચા બનાવે, ત્યાંનું દૂધ પણ એકદમ ચોખ્ખું અને શુદ્ધ હોય છે.
સાચી વાત
અને ગાવના લોક ગાવ ગા ગામના લોક મહેનતી હોય છે, સવારે થતાશ કિસાન ખેત ખેતર તરફ નીકલી પડે છે, કોઈ હલ ચલાવે છે, કોઈ વાવણી કરે છે, કોઈ સી સિંચાઈ કરે છે, અને કુલ નની કરે છે, અને ખેડૂત દિવસ રાત મહેનત કરીને આપણા માટે અન્ન ઉગાવે છે.
તો ખેડૂત દિવસ રાત મહેનત કરી, અને આપણા માટે અનાજ ઉત્પન્ન કરતા હોય છે. તે પોતાને વાવણીની વખતે વાવણી કરે, ખેતર ખેડે હમ્મ બધું જ કામ એ કરતા હોય છે, એ કામ આવું બધું કરે ત્યારે જ આપણને અનાજ ઉત પન થતું હોય છે, આપડે શું સમજીયે કસ તુ ની બજારમાંથી લાઈ દેશું, પણ ખેડૂત પકવવુંજ અનાજ બંધ કરી નાખશે તો આપડું અનાજ મળશે ક્યાંથી દુકાનમાં? એલોકો એમના શરીરમાં સેજે આળસ હોતું નથી. તેમના શરીરમાં સેજેે આળસ હોતો નથી.
હમ્મ એટલીસ્ટ તો ખેડૂત ના અન્નદાતા કહેવાય છે જે જે ખેડૂત ના હોય, તો આપણા ભોજન પણ મળે નથી.
ખેડૂત ના વત તો આપણને અનાજ ક્યાંથી પ્રાપ્ત થતું હોય છે? ને ખેડૂતએ એવું માણસ હોય છે, એમના શરીરમાં ના તો કોઈ દિવસ કમજોરી આવતી હોય છે. ના એ લોકોને આળસ હોય છે, એમને સતત કામના તરફ જ એ પ્રેરાય છે.
અ ગામડા માં એકબીજા પ્રતિ ખુબ પ્રેમ અને આદર હોય છે. કોઈ એ ઘરે લગ્ન હોય. પ્રચંગ હોય મુશ્કેલ હોય તો આખું ગામ સાથે. ઉબું રહે છે.
હા હા ખુબ ગામ સાથે ઉભું રહે છે. હા તો હાથ કામ કરાવતું હોય છે, કોક ના ઘરે અ કોઈ મૃત્યુ નો પ્રસંગ હોય છે, લગ્ન નો પ્રસંગ હોય છે. તો બધા હળી મળળી અને કામ કરતા હોય છે.
હમ્મ આ બધી વિશેષ. તચી ન ગામમા
એમને નિઃસ્વાર્થ ભાવે એકબીજાની મદદ કરવા. કરતા હોય છે, એમના અંદર કોઈ સ્વાર્થ ના હોત કે આપડણે કરીએ તો એમને આપણું કર્યું હતું. સ્થિતટી માં એ બધું સ્વાર્થ જોવા મળે ગામડામાં એ બધું સ્વાર્થ હોતો નથી. એ પોતાના ભાઈચારાની દ્રષ્ટિએ એકબીજાની મદદ કરતા હોય છે.
સાચ્રી વાત. આ ભાઈચારા ગની સાચી ઓળખ છે, ગમાં નાના મોટા બધા એક. પરિવારની જેમ રહે છે.
હ, નાના મોટા આ સુખ હોય એ આ દુખ હોય. બધા ફોટા પ્રેમથી એકબીજાની સાથે સંપીને રેતા હોય છે. એકબીજાની મદદ કરતા હોય છે. અને સ્ત્રીઓ પણ એકબીજાની સ્ત્રીઓની મદદ કરતી હોય છે, કારણ કે એમને એવું હોય છે. ત્રણ યા ફર ચાર વાગે એટલે દૂધ દોવું એટલે દોવાનું. પણ કોઈ સ્ત્રીને ક્યાં જવું હોય. તો કામ વયલે જવું પડે ત્યારે એ શું કરે બીજાને કઈ જતી હોય છે. કારણ કે ઘરને તો તાણા મારો તો ચાલે પણ પશુઓને આપણે તાળાવમાં બંધ કરી ના રાખી શકીએ. એને દૂધ દોવું જ પડે છે, એટલે એ પછી બીજી સ્ત્રીઓને કઈ જાય એટલે એ બધી એ લોકોને ઘાસચારા પાણી આપતી હોય છે. દૂધ નીકાળીને ગરમ કરતી હોય છે. અ આપણેે તમારી હેલ્પ કરીએ અમે તો તમે અમારી હેલ્પ કરો. એ રીતે ગામડા ન જીવન હોય છે.
હમ્મ ગામમાં બાળકો પણ ખુલ્લા મેદાનમાં રમત રમે છે. અ તે્યા કબડ્ડી, ખોખો, ગીલીના, ક્રિકેટ અને બીજી રમત રમે છે. આ રમત થી શરીર મજબૂત બને છે તો મિત્રતા પણ વધે છે.
હા મિત્રતા વધે શરીર ના દુઃખ દૂર થઈ જાય શરીરમાં કસરત થાય છે, સ્વસ્થ બને છે, એનાથી બીમારીઓ દૂર ભાગે છે.
સાચી વાત
એટલે ગામડાના જીવનમાં જે બધું ખુલ્લું મેદાન હોય છે, વિશાાલ મેદાનમા એ બધા ટોળું થઈને છોકરાઓ રમતા હોય એ બધી. જોવાય એ સીટી શહેરોમાં જોવા મળતું નથી એ બધું વાતાવરણ
હમ્મ
કારણ કે ગામડાનું જીવન હોય છે. ને એ એની બરાબરી તો શહેરનું જીવન વિકાસની દ્રષ્ટિએ કરી શકે બાકી કુદરત ની દ્રષ્ટિ એ જે કુદરતની ભેટ છે ને ગામડામાં. એની હોડ એ શહેર કરી શકતું નથી.
હમ અને ગઉ તહેવાર માં પ ખુબ આનંદ આવ આનંદ અને ઉમંગ થી ઉજવાય છે.
હા
હ ઉત્તરાયણમાં પ પતંગ ઉડાવવામાં આવે હોળીમાં રંગ રમ્યા આવે છે નવરાત્રીમાં ગરબા રમાય છે. છે, અને દિવાળીમાં ખુબ આખું ગાવ દીખા અ દિલવાડો થી જગમાં જગમગાવ ઉઠે છે આ તહેવાર સમાજમાં પ્રેમ અને એકતા વધારે છે
વધારે છે અને ગામડામાં બધું ગામ દીવા થી જગમગાઈ જાય છે ફટાકડા ફૂટે છે માણસો નવા કપડા પહેરે છે અને પોતાને ખેતરમાં પણ એ લોકો મુરત કરતા હોય છે મુહૂર્ત કરતા હોય છે એ લોકોને ખેત તરમાં ટટેક્ટર વગેરે હળ ફસર કલટી એ બધાની એ લોકો પૂજા કરતા હોય છે કારણ કે એમનો અન્નદાતા એ જ છે એ એ ખેડૂતો એ સાધનો ઉપર અને ખેતીના સાધનો ઉપર જ નિર્ભર હોય છે
હમ એટલે ગઉ ન જીવન તો બહુ સરસ હોય છે
હા ગામ ગામડાની બરાબરી શહેર કરી શકે નહી અને ગામડામાં શુદ્ધ ઘી જોવા મળે છે તે શહેરોમાં આપણે કેટલા પણ પૈસા આપીએ તો પણ એ ઘીની બરાબરી સીટીની ઘી કરી શકતું નથી કારણ કે ગામડાનું ઘી એકદમ શુદ્ધ દેશી અને ચોખ્ખું હોય છે
હમ અને ગામની જ પ્રકૃતિ તો જોવા જેવી હોય છે હરિયાળી ખેતરો મોટા વૃક્ષો નદી તળા પક્ષી અને પશુઓ ગામોમાં સુંદર બનાવે છે અહી પ્રદુષણ ઓછા હોય થી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે
હા પ્રદુષણ ઓછા હોવાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે અને ગામડામાં જગ્યા જગ્યા વાળા હોય છે ત્યાં શું પશુ પક્ષીઓ પાણી પી શકે અને એ અવાણાના ગામડાના લોકો એ લોકોને ચોખ્ખા રાખતા હોય છે સાફ સફાઈ રાખતા હોય છે ને શું પશુ પક્ષી અને પાણીના માટે કોઈ દિવસ તરશે નહીં
હમ એ તો જે કે ગામમાં અમુક સમસ્યા પણ છે પણ ગવા ઘણા લોકો સારા અ રસ્તા અસ્પતાલ શિક્ષણ પણ ઓછું છે પણ તું બી ગા ન જીવન બ શરત
બહુ સરસ છે સારું